મારો અવાજ આવી રહ્યો છે તમને
હવે મારો આવા આવી રહ્યો છે તમ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
હા આવી રહ્યો છે મેં તમને હમણાં જોવો ને ઓનલાઈન પેમેન્ટ વિશે જ માહિતી આપવા માંગુ છુ હમણાં જો પણ તમે ઓનલાઈન ઓનલાઈન પે ટી એમ પછી કેટલી નવી બધી ભીમ છે પછી છે જ ને એ ટી એમ વિશે બઘી ઓનલાઈન ઓનલાઇન વસ તુ આવે છે તેમાં આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ જેમ કે ફ્લિપકાર્ટ પર છે એમેઝોન પર છે આપણે બધી નવી નવી વસ્તુઓ જઈએ છે તેમાં આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છે જેમાં આપણને ઘણો બધો ફાયદો થાય છે તો તમને બી ખબર છે ને મને બી ખબર છે જેથી કરીને આપણે ઓનલાઈન શોપિંગમાં કે પછી ઓનલાઈન ગમે ત્યાં આપડે હમણાં નાની થી મોટી દુકાનો લઈ લો ત્યાં બ ઘી ઓન્લ ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ ઘણો બધો વધી ગયો છે હમણાં ઓનલાઈન યુગ ચાલુ થઈ ગયો છે જેથી કરીને ઓનલાઇન પેમેન્ટ ડર દુકાનોમાં પછી આપણા ઘરેથી માડીને મોબાઈલમાં પણ આ પણા ઓનલાન પેમેન્ટ ન ઘણો બધો ઉપયોગ કરીએ છે જેના ઘણા બધા ફાયદાઓ છે જેમ કે આપણે કે કેશ કિસ્સામાં રાખવા પડતા નથી જેથી કરીને તેનો ખોવાઈ જવાનો ભય પણ રહેતો નથી જેથી કરીને આપણે પૈસાને સાચવાની પ્રક્રિયા ખુબ જ સરળ બની ગઈ છે ઓન્લ ઓનલાઈન પેમેન્ટના કારણે તે તમે પણ જાણીએ છે જેથી કરીને હમણાં બ ઘણા બધા દુકાનદારો પણ ઓનલાઈન પેમેન્ટ નો ઘણો ઉપયોગ કરે છે જેથી કરીને તેમને પણ કેશ સાચવ ને એટલી બધી જવાબદારી હોતી નથી કે ઓનલાઈન પેમેન્ટમાં સીધા બેંકમાંથી જ આપણને પૈસા બેક મા મળી જાય છે જેથી કરીને બેંકમાં જવાનો સમય પણ વ્યિત કરવો પડતો નથી જેથી કરીને ઘ બધા દુકાન ના રો ઓનલાઇન પેમેન્ટ ઉપરજ આગળ વધી રહ્યા છે બધાય ઓનલાઇન પેમેન્ટ વધુ વધમાં વધુ. તો હોય તે સારું એમ કે છે જેથી કરીને હમણાં દસથી વીસ રૂપિયા થી મામાંડીને હજારો ર ઓનલાઈન લખવામાં આવે છે જેથી કરીને બધા દુકાનદારો ને ઘણો બધો ફાયદો આવે છે તેથી હાલમાં એટલું બધું ઓનલાઈન પેમેન્ટ નું વધી ગયું છે કે હાલ જેથી કરીને જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ હમણાં એટલું વધું છે કે હાલમાં ઘણા બધા દુકાનદારો અને તેના માટે માટે ઘણી બધી એવી બધી એપો પણ આવી ગઈ છે કે જ્યાં તેમાં આપણે ઓનલાઈન જ પેમેન્ટ કરી શકીએ છે તમારું શું કેવું છે.
તમારી વાત એકદમ સાચી છે અત્યારે આપણે જોવા જઈએ તો આપણે જયારે બહાર ફરવા જઈએ અથવા કયક પણ જઈએ તો આપણે પહેલા ઘણું બધું કેશ લઈને જોવા પડતું હત ને. ઘણું બધું કેશ લઈને જોવા પડતું હતું તો આપણને ઘણું બધુ નુકસાન થતું હતું જેના કારણે તમે જોવો છો તો. અત્યારે અ ખિસ્સા કાતરો વધી ગયા છે જેના કારણે ચોરી વધારે થાય છે અને ચોરીઓ વધારે વધારે છે તો એના કારણે ચોરી ચોરોની માત્રામાં ઘટાડો થઈ રહ્યો છે કારણ કે આપણે વધું પેમેન્ટ આપણે ઓનલાઈન જ રાખીએ છીએ આપણે કિસ્સામાં જ રાખીએ છીએ તો તેના કારણે ગણા બધા ફાયદાઓ થાય છે તે આપણે જાણી છીએ અને તમે પણ જાણો જો કે ઘણા બધા ફાયદાઓ તેના લીધે આપણને થઈ રહ્યા છે અને
તમને કહેવા માંગુ છુ કે આપણે જે ઓનલાઈન ફ્રોડ છે તે પણ ઓનલાઈન પેમેન્ટ વધુ થયું છે. લીધક ફોડ પણ વધી રહ્યા છે કે તમે જોવો જ છો તો ઓનલાઈન ફ્રોડ કેમ વધી રહ્યા છે કે ઓનલાઈન પેમેન્ટ ઘણા લોકો યુઝ કરે છે જેને કારણે એઓને લાલચ આપવામાં આવે છે કે જો તમે આવું ટી અમને શેર કરશો તો તમારા અકાઉન્ટમાં અમે પચાસ કરોડ નાખી દઈશો. એવા સાઈઠ કરોડ નાખી દેેશો અત્યારે તમે જુઓ તો ઓનલાઈન સ્કીિલિંગ બહુ વધી ગઈ છે. કારણ કે તમે જોયું હશે તો તારક મહેતા એપિસોડમાં પણ આપને બતાવવામાં આવે છે કે ભીડેને બહાર ના ફોરેન ના છે અમે તમને લોટરી લાગશે તમે અમારા અકાઉન્ટમાં દસ લાખ નાખો વીસ લાખ લખો તો હવે ઘણા બધા હોશિયાર લો લોકો પણ તેમાં ફસાઈ જાય છે તો ઘણા લોકો હોશિયાર ફસાય જાય છે તો અત્યારે જે નવા નવા યુઝર કરતા થયા છે અકાઉન્ટ તો તેઓ પણ ફસાઈ રહ્યા છે અત્યને ગવર્મેન્ટ બેકમાં કોઈ ધ્યાન જ નથી આપી રહ્યું કે ક્યાં લેણદેન થઈ રહી છે અને ક્યાં શું થઈ રહ્યું છે તો તેઓ ધ્યાન અને આપવું જોઈએ કે જો ફ્રોડમાં લેણદેણ થાય તો તેઓ તે લેણદેન રોકી દેવી જોઈએ અને તે લેણદેન કરવી ન જો જોઈએ તો એ જ કેવા માંગુ છો કે જેટલા ઓનલાઈન પેમેન્ટના ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે તો લોકો સમજવું જોઈએ કે આપણે ક્યાં પૈસા આપવા જોઈએ ને ક્યાં ન આપવા જોઈએ તેઓ ગમે ત્યાં પૈસા આપી દે છે અને ગમે ત્યાં ઓ ટી પી આપી દે છે જેના કારણે તેમના બેંક અઉન્ટમાં જેટલા પૈસા હોય છે તેટલા ચોરી થઈ જાય છે અથવા તેમના બેંક અકાઉન્ટમાંથી ઉપાડી લેવામાં આવે છે અને તેનો કોઈ રેકોર્ડ પણ નથી મળતો કે તે ક્યાં ગયા અને શા માટે ગયા તો લોકોએ ધ્યાન આપવું જોઈએ કે શું તેમના માટે સારું છે. ને શું નથી
હ તમારી વાત એકદમ સાચી છે કે હમણાં ઓનલાઇન ફોડ પણ ઘણા બધા વધ છે આપણા પર ફક્ત એક ઓ ટી પી મોકલવામાં આવેશે જેના પર આપણે ક્લિક કરીએ છીએ જેથી કરીને આપનો પૂરું બેંક બેલેન્સ પૂરું થઈ જાય છે જેથી કરીને આપણે એવી બધી ગમે તે એપ લિંક છે પછી ઓ ટી પી છે કે આપણે તો તે ભી કોઈને આપવું જ ન જોઈએ જેથી કરીને આપણું બેંક એકાઉન્ટ સલામત રહે અને ઘણી બધી એવી લિંકો પણ મોકલવા આપવામાં આવે જેના પર ફક્ત આપણે લિંક પર ક્લિક કરીએ છી અને લિંકમાં જઈએ છએ એટલે આપણું પૂરું બેંક એકાઉન્ટ હેચ થઈ જાય છેને. આપણા એકાઉન્ટમાંથી બધા પૈસા બીજાને એકાઉન્ટમાં મોકલી દેવામાં આવે છે જે કોઈને ખબર પણ પડતી ન થી અને ઓનલાન ફ્રોડ એ ઘણું બધો હમણાં આધુનિક યુગમાં વધી ગયો છે કેમકે હમણાં કોમ્પ્યુટરથી માંડીને લેપટોપમાં એવું ઘણી બધી એવી એપો આવી ગઈ છે જેના કારણે ઓનલાઈન ફ્રોડ એટલા વધી ગયા છે કે લોકોને ઠગવાનો એક બહાનો મલી ગયો છે જે જૂના યુઝરો છે તે લોકોને એટલી કઈ તકલીફ પડતી નથી પરંતુ તમે કીધું તે પ્રમાણે જે ઓનલાઈ હમણાંના યુઝરો છે તેને એવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે તેઓ કઈ જાણતા નથી અને કઈ પણ સમજ તા નથી તે ફક્ત આ લિંક પર ક્લિક કરો અને તમારે અકાઉન્ટમાં દસ થી પંદર લાખ રૂપિયા લાખી દઈશું એવુ કહીએ છે તો તેઓ ફક્ત કઈ વિચાર્યા વગર તેના એકાઉન્ટમાં દસથી પ હમણાં દસ થી પંદર હજાર રૂપિયા નાખી દેય છે અને પછી તમને પં દર લાખ સુધીની રકમ મળ મળી શકે તેવું કેવા કહેવામાં આવે છે જેથી કરીને એવું બધી ફ્રોડ લિંક પર આપણે ક્લિક ન કરવું જોઈએ કે જેથી કરીને આપણું પૂરું બેંક બેલેન્સ સાફ થઈ જાય એટલા મા એવી બધી ગમે તે ફ્રોડ લિંગ પર આપણને કોઈ પણ કોલ મોલ આવે છે કે જેમાં કહેવામાં આવે છે કે તમે અમારા એકાઉન્ટમાં હમણાં પંદર હજાર રૂપિયા નાખો પછી તમને તેના ડબલ એની ત્રીસ થી પિસ્તાલીસ હજાર રૂપિયા મળી શક શે જે તમે બ લોટરીમાં જીતશો તો એ વાતમાં આપણે વિશ્વાસ કરો વો ન જોઈએ જેથી કરીને આપ પણે એવી કોઈ પણ અંજાન વ્યક્તિ નો કોલ આવે તેના પર પેલા પૂછવું જોઈએ કે તમેં ક્યાં થી છો ને શું કરવા માટે માંગો છો તેથી આપણુ એકાઉન્ટ પણ સેવ રહે આપણા પૈસાને પણ કોઈ નુ નુકસાન ન થાય જેથી કરીને આપણને દીવાના હોવાથી બચાવી શકે આપણે એ કોઈ પણ અંજાન વ્યક્તિની લિંક કે પછી ફોન પર આપણને માહિતી આપે કે તમે બમ્પ લોટરી જીત્યા છો કે તમે પહેલા આટલા રૂપિયા આપો અને પછી તમને અહીયાં થી પંદર થી પચીસ લાખ રૂપિયા સુધી ના પૈસા મલી શકે તે વાતનો આપણે વિશ્વાસ ન કરવો જોઈએ જેથી કરીને આપણા એકાઉન્ટમાં જે પૈસાઓ હોય છે તે આપણને લૂટી કાઢવામાં આવે છે અને તેના માટે હંમેશા તે લોકો આગળ વધતા રહે છે જે ફક્ત એવા નાના મોટા યુઝર ને ટાર્ગેટ કરે છે કે જેમને કોઈ એટલી સમજ હોતી નથી ઓનલાઈન વિશે તેમને તે લોકો ટાર્ગેટ કરે છે જેથી કરીને તેમને એટલો કોઈ સવાલ પૂછતા નથી ના કે તેમને કઈ જાણકારી હોતી નથી એટલે એ લોકો એટલા સવાલ પૂછતા નથ કે તમે શાના માટે માંગો છો તે લોકોને તેવું ટાર્ગેટ કરે છે જેથી કરીને આપડે એટલી માહિતી રાખવી જોઈએ કે જેથી કરીને આપણે એવ બધા કોઈ ફોન આવે કે આપડા પર ઓટીપી માંગે તેને આપડે પેલા ના પાડવી જોઈએ અને ઓ ટી પી એ આપવો જોઈએ નહી જેથી કરીને આપણે બેંક એકાઉન્ટ સલામત રહે અને આપણા પૈસા પણ સલામત રહે જેથી કરીને આપન ને પરિવાર ને કોઈ પણ એવી આર્થિક સંકટ ના આવી છે કે આપણા પૈસા જાયા કરો તો આ પણ પછી શું કરવું એ તમારું શું કેવું?
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જેમ કહ્યું એમ લિંક તો મોકલે છે પણ કેમેરો અત્યારે કેટલો કેમેરો અત્યારે એટલા સ્માર્ટ થઈ ગયા કે તેઓ એવું કરે છે કે તેઓ આપણા જે છે આપણા રિશ્તેદાર બનીને આપણને કોલ કરે છે અને તેમના નંબર પરથી જ આપણને કોલ કરે છે અને આપણને કહે છે કે હું હોસ્પિટલમાં બીમાર છું અથવા મને આટલા પૈસાની જરૂર છે અત્યારે હું ખુબ આર્થિક સંકટમાં છું અને તેવું કરીને તેઓ પૈસા માંગી લે છે અને તેઓ પછી આપણને ખબર પડે છે કે તે આપણા સગા સંબંધીઓ ન તા પરંતુ સ્કેમરો અતા
પરંતુ તે સ્કેમરો અતા ત જયારે આપણને ખબર પડે છે ત્યારે આપણને ખુબ અફસોસ થાય છે પરંતુ સ્કે મરો એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તેઓ આપ સવગા સંબંધીઓના અવાજમાં જ આઈ આઈ કરને આપડા જોડે વાત કરે છે લાગે કે આપણા
સગા સંબંધીઓ જ આપણા જોડે વાત કરી રહ્યા છીએ તો આ આપણે માટે ખુબ નુકસાનકારક છે ને અત્યારે ઘણા જે અ અ સરકારી કર્મચારીઓ છે તેઓએ ડિટેક્ટ કરવું જોઈએ કે કયા એ આઈ કોલ છે અને કયા સારા કોલ છે તો એ આઈ કોલ જે જે કોલ એમને લાગે એ એમણે ડાયરેક્ટ થી રિજેક્ટ કરી દેવા જોઈએ જેથી કરીને સ્પામ કોલમાં તેઓ ના ખી દેશે તો આપણને કોલ કોલઆવશે નઈ અને સ્પામ કોલ હશે તો તે આપણા પર કોલ જ નઈ આવે તો આપણે કોલ રિસીવ જ નહી કરીશું અને એવી કોઈ ઝંઝટ ઉભી જ ના થશે અને જે લિંકની વાત તમે કરી લિંક મોકલે છે કે આ ગેમમાંથી તમે આટલા કમાઈ શકો છો, તેટલા કમાઈ શકો છો, તો બેંકે ધ્યાન આપવું જોઈએ કે જો ગેમમાં પૈસા નાખીએ તો તે ગેમમાં પૈસા નાખે છે તે શા માટે નાખે છે અને શું કરે છે
તે બેંક મેનેજરે પૂછવું જોઈએ કારણ કે બેંકોની શાખા આપણે અત્યારે જોઈએ તો કરતા ખુબ માત્રામાં વધી રહી છે પહેલા ડિસ્ટ્રિક્ટમાં એક જ બેંકની શાખા હતી જ્યારે અત્યારે ગામે ગામે તા તાલુકે તાલુકે અત્યારે એક એક બેંકની શાખાઓ આપવામાં આવી છે, તો તેઓએ સમજવું જોઈએ કે બેંકની શાખાઓ વધારે છે તો તેઓએ ધ્યાન રાખવુ જોઈએ, તો હું તો એજ કહું છું કે અત્યારે જો તેઓ ધ્યાન આપશે તો તેઓ આગળ જતા પણ તેમને વાંધો નઈ આવે અને ખુબ સારી રીતે ચાલશે, તમારે શું માનવું છે આ બાબતમાં?
તે હા તમારી વાત એકદમ સાચી છે કે એવું બધું બેંક મેનેજરોએને બધા જે તેમના એકાઉન્ટ ખોલાવ્યા છે તે લોકોએ પણ બઢા માણસ ધ્યાન આપવું જોઈએ કે એવી કોઈ પણ એવી બધી સાવચેતી રાખવી જોઈએ કે જેથી કરીને તેમનુ બેંક એકાઉન્ટ એકદમ સાવચેત રહે અને તેમના રોકડ અનામતને કોઈ પણ પ્રકારન કે અસર ન પહોંચે, પરંતુ એવું કોઈ પણ વ્ય ક્તિ એટલું ધ્યાન આપતુ નથી કે ફક્ત બેંકના ભરોસે છોડી દેશે પણ એવું કરવું જોઈએ જેથી કરી ને તેમના બેંક વાળાને પણ નુકસાન થઈ શકે છે અને બેંકમાં રહેલા તેમના રોકડ અનામતને પણ એ ટલું નુકસાન થઈ શકે છે, તે પૂરુ પૂરું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે અને તેમને મહિનાનો પગાર ફક્ત એક ક્લિક પરથી બીજાના એકાઉન્ટમાં જયા કરે છે જેથી કરીને પછી પછતાવા સિવાય કઈ પણ એવું ઉપાય આપણા પાછે રહેતો નથી અને પછી આપણે પછતાવાથી કઈ પણ ફાયદો થ તો નથી એટલે આપણે પેલ્લા દસ વાર વિચારીને એવી બધી લિંકો અને કોલ પર ભરોસો કર વો જોઈએ કે જેથી કરીને આપણને પાછળ જાતા કંઈ પછતાવો ન થાય, અ મારા હિસાબે તો આપણે એવા કોઈ પણ લિંક છે કે પછી એવી એપો છે કે જેમાં પૈસા ડબલ થવાનું શક્યતા હોય છે અને એવા બધા ગમે તે વ્યક્તિને એવા પૈસા ન મોકલવા જોઈએ કે જેઠી કરીને પૈસા પાછા આપણને મળી ન શકે અને એવી ઘણી બધી એપો છે જો આપણને એવો દિલાસો આપે છે કે આપણે જો તેમાં તીસ હજાર રૂપિયા નાખીશું તો પછી પાછળ જતા આપણને દોઢથી બે લાખ રૂપ ફાયદો થશે પણ એવું કંઈ પણ હોતું નથી, આપણે એવી બધી જેટલા દૂર રહીએ એટલું સારું કેવા મા આવે છે, કારણ કે એવું બધું કોઈ પણ એપ એવું બઢુ આપણને આપતી નથી પૈસા આપણા ફક્ત પૈસ્ સા લૂટવા માટે તે લોકો કરે છે જેથી અને આપણને સડક પર લઈ આવે છે જેથી કરીને આપણે સોચ વિચારીને આપણા આગળ પગલું ભરવો જોઈએ જેથી કરીને આપણને પરિવારને પાછળ જાતા કોઈ પણ આર્થિક સંકટ અને સામનો ન કરવો પડે જેથી કરીને આપણે જો એવી બધી લિંકો પાસેથી રહીશું તો આપને ફાયદો થશે પરંતુ આપણે જો એવી લિંકોમાં પાછળ પડશું તો આપણને એટલી બધી ગંભીર સમસ્યા પણ થઈ શકશે કારણ કે આપણા પર પૈસા ન હશે તો આપણને કોઈ પણ એવી સાવચેતી ન મળી શકશે આપણે એવી બધી લિંકો પાછળ દૂર રહેવું જોઈએ આપણે સલામત પેમેન્ટ કરવું જોઈએ અને આપણને કોઈ પણ ભરોસો ન કરવો જોઈએ જેથી કરીને આપણે આગળના થતા પૂરું કામ કરું હોય ચાલો તો આપણે એના વિશે પછી વાત કરીશું